હેલો.
હેલો જય શ્રી કૃષ્ણ કેમ છો.
જય શ્રી કૃષ્ણ હું મજા માં છું તમે કેમ છો?
હું પણ મજામાં છું. આજે હું સોશિયલ મીડિયા વાપરીયો હતો અને મને એક વિચાર આવ્યો
તમે કયું વિચાર આવ્યો?
અ કે સોશિયલ મીડિયા આપણા માટે અ સારું છે? કે ખરાબ છે?
હા આ તો ખરેખર ઈન્ટ્રસ્ટિંગ પ્રશ્ન છે તમારા. મને લાગે છે, કે સોશિયલ મીડિયામાં ફાયદો પણ હોય છે, પણ નુકસાન હોય છે.
હા મને પણ એવું જ લાગે છે, બધું અને એના કઈ રીતે વાપરીએ એના પર આધાર રાખે છે.
હા બિલકુલ આ તો વાત તમારી સાચી છે. પહેલા તું આ કહે કે તું કઈ અ કઈ કઈ સોશિયલ મીડિયા એપ્સ વાપરે છે?
અ હું ન્સ્ટાગ્રામ, વોટ્સઅપ, યુટ્યુબ, અને થોડુંક પિન્ટ્રેસ્ટ પણ વાપરું છું, તું?
અ હું પણ વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, ટેલિગ્રામ, અને પ્રિન્ટરસ આપ વાપરું છું.
હમ. આજકાલ સોશિયલ મીડિયા વધારે લોકોનું કામ જ નથી ચાલતું
હા આ તો વાત તું બિલકુલ સાચું કઉ છું, તો નાના નાના બાળકો થી લઈને મોટા લોકો સુધી બધા એની સાથે જોડાયેલા છે.
હા એકદમ સાચી વાત છે નાનાથી નાનો બાળકો પણ આજે કાલે અ સોશિયલ મીડિયા પર જ લાગેલા હોય છે. તને સોશિયલ મીડિયાનો સૌથી મોટો ફાયદો શું લાગે છે.
મને તો સોશિયલ મીડિયાનો ફાયદો આ લાગે છે કે અમ એના માટે હું દૂરથી રહેલા વાત કરી શક્યા છે. ક કોમ્યુનિકેશન વઢી શકે છે.
આ તો તમારી વાત એકદમ સાચી છે જેમ કે રિલેટિવસ ફ્રેન્ડસ કે કોઈ પણ સાથે કોન્ટેક્ટમાં રહેવું ઈઝી થઈ ગયું છે પેલા પાત્ર લખવા પડતા હતા કે ફોનનો વેઇટ કરવો પડતો હતો. હવે મેસેજ કરો અને તુરંત જવાબ મલી જાય.
હા હા આ તો વાત બિલકુલ સાચું કહુ છું તું આ તો મોબાઈલ નો બિગ્ગેસ્ટ ફાયદો હોય છે. વિડીયો કોલ પણ કરી શકે છે. એ પણ સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટનું મોટું પ્લસ હોય છે.
બિલકુલ મને તો ફેમિલી ગ્રુપમાં ફોટો અને વિડીયોઝ જોવાની મજા આવે છે.
હમ મને પણ અ સારું લાગે છે આ તો. કોઈ ફંક્શન હોય બર્થ ડે હોય કે ટ્રીપ હોય તો બધા ફોટો શેર કરી શકે છે.
હમ અને સોશિયલ મીડિયા થી ન્યૂઝ પણ ઘણી જલ્દી મલી જાય છે દુનિયામાં શું ચાલી રહ્યુ છે અને એની ખબર તુરત પડી જાય.
હા હા આ તો વાત સાચી છે તમારે અ પણ આજ જગ્યા એક પ્રોબ્લમ પણ હોય છે.
હમ કઈ પ્રોબ્લેમ.
કે દરેક ન્યૂઝ સાચી ના હોય છે.
બિલકુલ હું તમારી આ વાતથી એકદમ સહેમત છું. ફેકસ ન્યૂઝ ફેક ન્યૂઝ નો પ્રોબ્લેમ બહુ મોટો છે.
હમ ઘણી વાર લોકો વેરીફાય કર્યા વગર કોઈ પણ મેસેજ ફોરવર્ડ કરી દે છે.
હા પછી અફવાઓ ફેલી જાય છે કે એને લોકો કન્ફ્યુઝ થઈ જાય છે. એટલે સોશિયલ મીડિયા પર જોયલી દરેક વાતને અંધધૂંધ માનવી ના જોઈએ.
હા. સોર્સથી ચેક
હા તને લાગે છે કે સ્ટુડન્ટ્સ માટે સોશિયલ મીડિયા યુઝફુલ છે.
ખરેખર યુઝફુલ પણ છે.
હમ કઈ રીતે.
આ યુટ્યુબ પર સ્ટડી વિડીયોઝ મળે છે ટ્યુટોરયલ લેક્ચર્સ અને સ્પોકન ઇંગ્લિશ કોડિંગસ અને બહુ સ્કિલ્સ મળે છે ઓનલાઈન સ્ટડીથી.
હા. મને પણ ક્યારેક મેક્સ કે ગ્રામર સમજવું હોય તો હું એક વિડિયો જોઈ લઉં છું.
હા એની વજહ થી લર્નિંગ ઈઝી થઈ ગયા છે.
બિલકુલ પેલા ટ્યુશન પર ડિપેન્ડન્ટ રહેવું પડતું હતું. હવે મોબાઈલ પણ ઘણું શીખાય શીખ શકે છે.
હા. આ તો વાત સાચી છે સોશિયલ મીડિયા થી ટેલેન્ટ ને પણ પ્લેટફોર્મ મલે છે.
હા જેમ કે સિંગર્સ ડાન્સર્સ. પેઇન્ટર્સ કોમેડિયન સ્ટોરી ટેલર બધા પોતાની કલા દુનિયા સમક્ષ મૂકી શકે છે.
હા હા બિલકુલ કોઈને સ્ટેજ ના મળે તો પણ. તે ન્સ્ટાગ્રામ ુટ્યુબ કે ફેસબુક પણ. પોતાને કામ કામ મૂકી શકે છે.
હા અને ક્યારેક તો લોકો સોશિયલ મીડિયા થી ફેમસ પણ થઈ જાય છે.
હા આ તો વાત સાચી છે તમારું ઘણા કન્ટેન્ટ ક્રિએટર્સ એનાથી કરિયર. બનાવે છે.
હમ એજ નથી સોશિયલ મીડિયા થી બિઝનેસ ને પણ બહુ ફાયદો થાય છે.
હા. ઓનલાઈન માર્કેટિંગ માટે તો બહુ પાવરફુલ હોય છે સોશિ્યલ મીડિયા તને શું લાગે છે.
અ મારા લીધે તો. નાના બિઝનેસ વાળા લોકો પણ પોતાના પ્રોડક્ટ ને પ્રમોટ કરી શકે છે.
તો એમ. સોશિયલ મીડિયા ને તો બહુત ઘણો ફાયદો હોય છે ક્લોથસ જ્વેલરી ફૂડ આઈટમ્સ. હેન્ડમેડ પ્રોડક્ટસ વધુ ઓનલાઈન દેખાડી શકે છે અને સેલ કરી શકે છે.
હમ આ વાત તમારી સાચી છે. અને કસ્ટમર સુધી પહોંચવું ઈઝુ થઇ જાય છે.
હા હા બિલકુલ. તો આવા બધા પોઈન્ટ જોઈએ તો સોશિયલ મીડિયા તો ગુડ લાગે છે ને.
હા પણ હવે એના બેટ સાઇડ વિશે પણ વાત કરવી જોઈએ.
બિલકુલ બેડ સાઇટ પણ જરૂરી હોય છે. મારા માટે તો સૌથી મોટો પ્રોબ્લેમ આ છે કે. અ મોબાઈલથી ટાઈમ વેસ્ટ બહુ હોય છે.
સેમ. હું પણ ઘણી વાર વિચારું છું કે બસ પાંચ મિનિટ માટે ઇન્સ્ટાગ્રામ ખોલું છું. પણ એક કલાક નીકળી જાય ખબર જ નહી પડે
હા તો વાત. તું પક્કી કહું છું પેશિયલી રીલ્સ જોવામાં તો ટાઈમ ની ખબર નથી મળતી.
હા. એક પછી એક વિડયો આવતા રહે અને આપણે સ્ક્રોલ કરતા જ રઈએ.
હા. આ માટે તો ડિસ્ટ્રક્શન વધી જાય છે પછી સ્ટડી કામ કે અ ઘર ઘરનું કામ વધુ પછી રહી જાય છે
હા આ એક એડિક્શન જેવું બની ગઈ છે સોશિયલ મીડિયા ની આદત ક્યારેક એટલી વધી જાય છે. કે ફોન વગર છેન જ ના પડે.
હા હા બિલકુલ સારી કઈ છે તું. કેટલાક લોકો તો સવારે ઉઠા જો ફોન ચેક કરે છે. અને રાતે સોવા પહેલા ફોન ચેક કરે છે.
હા મને લાગે છે આ હેબિટ હેલ્થ માટે પણ સારી નથી.
હા હા આ તો તું બિલકુલ સાચું કઉ છું હેલ્થ માટે આ સારી નથી. આઈસ પર અસર પડે છે અને હેડ હેડ હેડેક હોય છે. અને સ્લીપ સાયકલ પણ ખરાબ થઈ જાય છે
હા આ તમારી વાત એકદમ સાચી છે જો આપડે વધારે મોબાઈલ ફોનનોો ઉપયોગ કરીએ તો આપણે આંખો પર અસર થાય અને સ્લીપ સાયકલ પણ ખરાબ થઈ જાય અને રાતે મોડું સુધી સ્ક્રીન જોઈએ તો સવારે ઉઠવું મુશ્કેલ બને
હા હા બિલકુલ પછી મડ પણ ખરાબ રહે છે દનથી
હા હ માણસ અ ઊંઘ પૂરો ના થઈ રહે તો તેના મૂડ ખરાબ રહે છે અને તે થકાન જેવું લાગે છે તને ક્યારેક એવું લાગ્યું છે કે સોશિયલ મીડિયા થી કોન્સન્ટ્રેશન ઓછું થઈ જાય છે
હા મને તો બહુ વાર લાગે છે સ્ટડી કરતા કરતા પણ ફોન ચેક કરવું ના તો મન ના થાય
હ સેમ નોટિફિકેશન આવે એટલે ધ્યાન ભંગી જાય
હા એટલે કેટલાક લોકો સ્ટડી ટાઈમમાં ફોન સાયલેન્ટ પણ મૂકી દે છે
એ સારી આદત છે સોશિયલ મીડિયા ન બીજું એક મોટું નુકસાન છે કમપેરિઝન
હા આ તો બહુ કોમન છે
હા લોકો બીજાના ફોટો લાાઈફ સાઈલ ક્લોથ ટ્રીપ સક્સેસ જોઈને પોતાની લાઈફ સાથે કમ્પેર કરે છે અને પાછી લાગે કે બધાની લાઈફ પરફેક્ટ છે અને મારી જ નોર્મલ છે
હા હા આ તો તો બિલકુલ સાચું કવું છું કમ્પેરિઝન તો બઉુ પ્રોબ્લેમ થઈ જાય છે સોશિયલ મીડિયા થી પણ રિયાલિટીમાં એવું હોવું નથી
હા લોકો મોસ્ટલી પોતાના બેસ્ટ મુમેન્ટ જ પોસ્ટ કરે છે
હા કોઈ પણ રોજ રોજ પોતાની પ્રોબ્લેમ સોશિયલ મીડિયા પર નથી મૂકતો
બિલકુલ એટલે સોશિયલ મીડિયા પર જે દેખાય છે હંમેશા પૂરી સચ્ચાઈ નથી હોતી
બિલકુલ સાચું કું છું તોું પણ ઘણા લોકો આ વાત સમજતા નથી અને અંદરથી અપસેટ થઈ જાય છે અને ડિપ્રેશનમાં ચલી જાય છે
હા આ વાત તમારી એકદમ સાચી છે અને કોન્ફિડન્સ પણ ઓછો થઈ શકે કે કેટલાક લોકો લાઈક્સ અને કમેન્ટ્સ માટે બહુ સિરિયસ થઈ જાય છે જો ફોટો પર ઓછા લાાઈક્સ આવે તો મૂડ ઓફ થઈ જાય અને પણ સારો નથી આપડી વેલ્યુ લાઈક્સ થી નથી નિધારતી
હા હા તો તું બિલકુલ સાચું કઉ છુ કેટલાક લોકો સેન્સિટિવ હોય છે સોશિયલ મીડિયા પર સાયબર બુલિંગ પણ મોટો ઇસ્યુ છે
હા કેટલાક લોકો કમેન્ટમાં ખરાબ વાત લખી ને બીજાને હર્ટ કરે છે
હા કોઈની મજાક ઉડાવી બોડી શેમિંગ કરવી ટ્રોલિંગ કરવું આ બધું ખોટું છે
હા અને આથી સામને વાળા ને ઇમોશનલ તકલીફ પણ થઈ શકે
હા એટલે રિસ્પેક્ટ રહેવું બહુ જરૂરી હોય છે
હમ એકદમ સાચી વાત છે તો ચાલો મને તમારી સાથે સોશિયલ મીડિયા વિશે વાત કરીને ખુબ જ આનંદ મળી આપણેે પછી થી વાત કરીએ જય શ્રી કૃષ્ણ